રાધે રાધે તમે કેમ. છું
હા હું મજામાં છું. શું કેવો અત્યારના સમયમાં જે આ તે હાલના સમયમાં ખુબ જ વાતાવરણ ખુબ બદલાઈ રહ્યું છે તમારી પાસેા બધા ઘરના સારા છે ને
હા અમારા ઘરના એકદમ બધા સારા જ છે અને આજકાલ ખુબ જ વાવાઝોડું પણ આવેલું હતું તે બાબતે વાત કર્યા કરતા હતા
હા અત્યારનું વાવાઝોડુંમાં ખુબ જ ભયાનક વાવાઝોડું આવે છે જેના કારણે ખુબ ઉલટ પુલટ થઈ રહી છે બરાબર ને
હા આ બાબતે ખુબ જ ધ્યાન આપવા જેવી છે અને આ બાબતે બધા બહ વાત કરી રહ્યા છીએ
હા અને શું કેવા અત્યારે તો જીપે ને એવું બધું બમાં હેકિંગ પ્રક્રિયાને એવ બહ ચાલી રહી છે તમે કાળજીપૂર્વક જીપે ને એવું વાપરો છો ને
હા આ બાબતે અમે પણ ખુબ જ વધારે ધ્યાન આપી રહ્યા છીએ ડિજિટલ પેમેન્ટ ઉપર ખુબ જ વધારે ધ્યાન આપી રહ્યા છે આજકાલ અમે તો કારણ કે ડિજિટલ પેમેન્ટ ખુબ જ જરૂરી બન્યું છે આજના આધુનિક યુગમાં જો આપણે ડિજિટલ પેમેન્ટનોો ઉપયોગ ન કરીએ તો ખુબ જ અઘરી બાબત બની જાય અને જો આપણે સારી રીતે ઉપયોગ કરીએ તો આપણને ખુબ જ વધારે જીપે કામ લાગે છે એવું મને તો લાગે છે
હા સાચી વાત છે કારણ કે વર્તમાન સમયમાં જીપે ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે અને જીપે ન મહત્ત્વનો અ અત્યારે ઓનલાઈન પેમેન્ટ એ બધાને આવડવું એક જરૂરી બાબત બને છે તમારે ઘરે પણ બધાને ઓનલાઈન પેમેન્ટ વિશે ખુબ જ એ માહિતી હશે ને
હા આ બાબતે ખુબ જ મોટો માહિતી આપી રહ્યો છું આજકાલ અને જો આ માહિતીની ખુબ જ જરૂર છે આજકાલમાં જો આપણે ખુબ જ ઓછી માહિતી આપી હોય તો ખુબ જ વધારે અઘરી બાબત બની જાય છે અને જો આપણે આ બાબતે ખુબ જ વધારે ધ્યાન આપવું જોઈએ એવું મને લાગે છે કારણ કે આપણા ઘરના બધા બુજુર્ગોને આ બાબતે વધારે વાત કરવી જોઈએ અને તેઓને વધારે યુઝ કરતા ન આવડે છે ડિજિટલ પેમેન્ટ જેથી કરીને આપણે યુઝ કરવું જોઈએ ડિજિટલ પેમેન્ટ
હા સાચી વાત છે આ ડિજિટલ પેમેન્ટમાં ખુબ કાળજી રાખવી પણ જરૂરી છે કારણ કે જયારે આપણે ઓન ઓનલાઈન પૈસાની લેવડ દેવડ કરીએ ત્યારે કાળજી રાખવી જોઈએ કે પૈસા આપણા ખાતામાં આવતા જ છે અને તે કો કોના ખાતા માં જઈ રહ્યા છે, કોના ખાતા માંથી કેટલા પૈસા કપાઈ રહ્યા છે, એ બાબત ની પણ આપડે કાળજી રાખવી જોઈએ. બરાબર ને?
હા, એ વાત તમારી એકદમ સાચી છે. આપણે આવા માટે ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. અને આપણા આપણા ખાતામાંથી પૈસા જતા હોય, તો ભાઈ, આપણા આપને પેલો કોડ મારવો જોઈએ. અને એમ તો પૈસા ન જાયશે, કારણ કે જીપે ખૂબ જ સેફ. અને એમાં સામે થી જે કોડ માંગે છે, તે આપણે કોડ આપીએ તો હોય જ તેમાંથી પૈસા જતા હોય છે. અને તે કોડ ન મારીએ, તો પૈસા ન જતા હોય છે. જેથી કરીને આપણે જીપે નો ઉપયોગ સારી રીતે કરી શકીએ, એવું મને લાગે છે. જેથી ડિજિટલ પેમેન્ટ એ આજના. આધુનિક યુગમાં ખુબ જ જરૂરી છે!
હા, સાચી વાત. છે, પણ એ ઘણી વાર શું છે કે આમાં ઓનલાઈન પેમેન્ટમાં નેટ નો ખુબ ઉપયોગ થાય છે. તો અમુક આપડા વિસ્તારોમાં, જયારે પ્રવાસ કેવું જઈએ છીએ, ત્યારે અમુક વિસ્તારોમાં તો આ ખુબ જ તકલીફ પડી જાય છે. ત્યારે ઓનલાઈન પેમેન્ટ ચાલતું જ નથી. એવ પણ મેં તો અનુભૂતિ કરેલી છે. તમારે પણ એવું કોઈ કારણોસર થયેલું છે, નેટ ના કારણે?
હા, એવું અમારા અમારા સાથે કેટલી વાર થયેલું છે. એવું તો.
હા, આ એટલે તો આમ જ્યાં કહેવાયું છે ને લાભ ત્યાં ગેલા લાભ હોય જ છે. પરંતુ આ વર્તમાન સમયમાં ઘણા લોકો મોટા ભાગના ઓનલાઈન પેમેન્ટનો ખુબ જ ઉપયોગ કરે છે, અને મારા વિસ્તારમાં તો મને પણ ઓનલાઈન પેમેન્ટ વિષે એટલી બધી જાણકારી ના. પણ મારા ભાઈ એ મને ઓનલાઈન પેમેન્ટ વિશે અ સારી એવી માહિતી પૂરી પાડેલી હતી. પછી હું ઓનલાઈન પેમેન્ટ અત્યારના સમય માટે ખુબ જ સારી રીતે એક ઉપયોગ કરું છું.
હા, આ બાબત ખુબ જ સારી છે, અને ઓનલાઈન પેમેન્ટ ન આપડે સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. અને અમે જયારે અમે ફરવા ગેલા હતા, તો ત્યારે અમને પણ ઓનલાઈન બાબત નું ખુબ જ વધારે નડેલું હતું કે ત્યાં ઓનલાઈન પેમેન્ટ ન ચાલતું હતું તો. ત્યારે. અમને આ બાબત ઉપર ધ્યાન આપવાનું હતું કે ભાઈ, ત્યારે અમારે કેશ લે જવાના હતા, પણ અમે ત્યારે કેશ પૈસા લઈ જ નાખેલા હતા બધું ઓનલાઈન પેમેન્ટ ઉપર જ છોડી દેધેલું હતું. તો ઓનલાઈન પેમેન્ટ બધી જ જગ્યાએ કામ ન પણ લાગી શકે, તો આપણે થોડુંક કેશ પણ કેરી કરવું જોઈએ, એવું મને તો લાગે છે.
હા, સાચી વાત છે. અને અમુક વિસ્તાર ડુંગર વાળા વિસ્તારોમાં નેટવર્કનો પ્રોબ્લેમ થઈ જાય છે, અને એના કારણે આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કરી શકીએ છીએ. એટલે અમુક વિસ્તારોમાં જયારે આપણે ખુબ જ પ્રવાસમાં જઈએ. ત્યારે આપણે થોડા ઘણા આ રોકડા પૈસા પણ લઈ જ જવા જોઈએ, એવી હું તો કાળજી રાખવા વિનંતી કરું છું.
હા, કારણ કે આપડે જો રોકડા પૈસા ન લઈ જઈએ ને તો આપણને ખુબ જ વધારે તકલીફ થાય. કારણ કે ઓનલાઈન પેમેન્ટ ગમે ત્યારે બંધ પણ થઈ શકે. જો નેટવર્ક ન ઇસ્યુ ન હોય તો જ ત્યાં સારી રીતે ઓનલાઈન પેમેન્ટ થઈ શકે. કારણ કે, જ્યાં નેટવર્ક વાળા એરિયામાં આપણને ઓનલાઈન પેમેન્ટ ખુબ જ જરૂરી. પડે છે, એવું મને લાગે છે.
હા, અને ઓનલાઈન પેમેન્ટ ના ઘણા લોકો ઉપયોગ પણ નથી કરતા. હાલના સમય માટે ઓ ડરે છે કે એમાંથી વધારે પૈસા કપાઈ જાય. ને એ બધી બાબતે આજના અમારા વિસ્તારમાં તો ઘણા લોકો ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ ખૂબ ટાળે છે એ પણ મે તો જોયું છે. તમારા વિસ્તારમાં બધા ઓનલાઈન પેમેન્ટ વિશે માહિતગાર છે કે પછી તેઓ પણ એ બાબતથી ડરે છે?
હા અમારા ગામમાં પણ બધા એ બાબતે ખુબ જ ડરતા હતા. અને ખુબ જ ઉપયોગ કરવામાં વધારે અગ્રતા પૂર્ણ હતા. પરંતુ ઓનલાઈન પેમેન્ટ ખુબ જ હમ વધારે ચાલતુ થયું છે અને તેઓ બધા જાગૃત થયા છે જેથી કરીને ઓનલાઈન પેમેન્ટ વિશે હું બધાને માહિતી અમારા ગામમાં તો આપી છે કે ભાઈ, તે ખૂબ જ સેફ વસ્તુ છે. ખાલી મતલબમાં પહેલી વાર જ્યારે યુઝ કરીએ ત્યારે આપણને એવું લાગે છે કે ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ અઘરી બાબત છે, પરંતુ ઓનલાઈન પેમેન્ટ એ ખૂબ જ સારી બાબત છે. જો આપણે એને સારી રીતે યુઝ કરીએ તો.
હા, સાચી વાત છે. કારણ કે આ ઓનલાઈન પેમેન્ટમાં આજના જે સમયમાં છે એ ખૂબ જરૂરી ગણાય છે. અને ઓનલાઈન પેમેન્ટનો જેટલો આપણો સારો ઉપયોગ કરીશું, ને એટલો જ આપણા માટે એ સારી બાબત છે. જો આપણે ઓનલાઈન. ઉપયોગ કરવો જ જોઈએ પેમેન્ટનો, કારણ કે અ હાલના સમયમાં તો હવે તો ઇન્ટરનેટ નો અને ડિજિટલ પેમેન્ટ નો જમાનો ચાલી રહ્યો છે. એટલે આ બધી બાબત શીખવી જોઈએ. મેં તો એ બધાને શીખ શીખવામાં ઈચ્છું છું.
હા, એટલે જ તો મેં પણ કેટલુંક કહ્યું છે. બધાને જાગૃત કર્યા છે આ બાબતે કે ઓનલાઈન પેમેન્ટ આપણે ઉપયોગ કરવો જ જોઈએ. ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ જરૂરી વસ્તુ છે. ઓનલાઈન પેમેન્ટ મેં તો મારા ઘરના બધા જ સગા- સંબંધીઓને. શીખવ્યું છે અને ઓનલાઈન પેમેન્ટ ખુબ જ સારી વસ્તુ છે, એવું મે બધાને શીખવી રહ્યો છું.
હા, મારી ઘરે પણ અ પેલા મારા પપ્પા અને દાદાઓ દાદી એ લોકો ડરતા હતા કે ઓનલાઈન પેમેન્ટમાં બહુ મજા નહીં આવશે. પણ હાલના સમયમાં તેઓ પણ શીખી ગયા અને અત્યારે તો તેઓ ખુબ જ. સારો એવો આ બધા બિલો અને એવું બધું ઓનલાઈન જ ભરી દે છે અને એ લોકો ખુબ સારો એવો ઓનલાઈન પેમેન્ટ નો ઉપયોગ કરે છે.
હા, મેં પણ એજ બાબતે ધ્યાન આપ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ ખુબ જ જરૂરી વસ્તુ છે. અને મારા દાદા, જે પહેલા ઓનલાઈન પેમેન્ટ કરવામાં જે મૂઝવળતા હતા, તે હવે ઓનલાઈન પેમેન્ટ કરતા ખુબ જ સારી રીતે શીખી ગયા હશે. ગમે તે ઓનલાઈન. કરતાને જરા પણ ડર ના લાગે છે. કારણ કે પહેલા ટીઓને ખુબ જ એવું હતું કે પૈસા કપાઈ જશે પૈસા બેંક માંથી જયા કરશે અને પૈસા પાછા ન આવશે. પરંતુ હવે તેઓ એકદમ કોન્ફિડન્સ થઈ ગયા છે અને ઓનલાઈન પેમેન્ટ ખુબ જ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે.
હા, સાચી વાત છે. ઓનલાઈન પેમેન્ટ ના એમાં તો એમ તો જોઈ તો પૂરેપૂરી કાળજી હોય જ છે બેંક તરફથી અને આપણે પણ આપણા ફોનમાં પાસવર્ડને એવું રાખવું જોઈએ જેથી કરીને આપણા ફોનમાં પણ સિક્યોરિટી જળવાઈ રહે. એટલે કોઈના હાથ. ફોન જાય તો આપણે તેમાંથી આપણે પેમેન્ટમાં સેફ રહી શકીએ એ બાબતની પણ કાજી રાખવી જોઈએ એવું મેં તો કે છું. અને મારા ફોનમાં તો મેં પાસવર્ડ રાખેલો છે, જેથી કરીને ઓનલાઈન પેમેન્ટ જીપેમાં પાસવર્ડ રાખેલો એટલે કોઈ ફોન કોઈને. મજા એ તો કોઈ ટ્રાન્ઝેક્શન જોઈ પણ ના શકે અને હિસ્ટ્રી પણ ના ચેક કરી શકે.
હા, તો મેં પણ કહું છું કે ભાઈ, જો આપણે ઓનલાઈન પેમેન્ટ કર્યું તો આ બધી કાળજી રાખવી જોઈએ. ઓનલાઈન પેમેન્ટ ખુબ જ સેફ વસ્તુ છે, પરંતુ તેમાં કેટલીક રીતે બધા સાઈબર ક્રાઇમ પણ થઈ રહ્યા છે, તો આ બધી બાબત આપણે ધ્યાન રાખવી જોઈએ. જો આપણે ધ્યાન થી કામ કરશું તો જ આપણે સારી રીતે બધું કરી શકશું. જો નહીં થશે તો આપણે આ બધી કાળજી ધ્યાન ના રાખીશું, તો આપણે ગમે તે થઈ શકે એવું મને લાગે છે.
હા, એટલે આપણે કાળજી તો રાખવી જ જોઈએ અને બધાને જાગ્રત કરવા જોઈએ કે તમે પણ ઓનલાઈન પેમેન્ટ ચાલુ રાખો એવું મેં તો બધાને કહું છું. કારણ કે મારા ઘરમાં સૌ પ્રથમ મારા મોટા ભાઈ ઓનલાઈન પેમેન્ટ વિશે જાણતા હતા. તેમણે મને શીખવાડ્યું હતું અને પછી મા મારા બધા ઘરના સદસ્યોને એના વિશે જાણકારી આપી હતી. એમ તમે પણ તમારા ગામમાં અને તમારા કુટુંબ જનોને ઓનલાઈન પેમેન્ટ વિશે ખુબ સારી માહિતી આપજો અને તેઓને પણ ધ્યાનથી એ બાબત કાળજી રાખે. કે એની પણ તમે કાળજી આપ છો.
હા, આ બાબતે મેં પણ ખુબ જ ધ્યાન આપું છું અને મારા બધા જ મિત્રોને મે શીખાવ્યું છે કે ઓનલાઇન પેમેન્ટ કેવી રીતે કરવું. અને તે બાબતે તેઓ શીખ્યા પણ છે અને ઓનલાઈન પેમેન્ટ કરતા તેઓ ને જરાક પણ પણ ન થાય છે.
હા, અને ઓનલાઈન પેમેન્ટમાં આપણે આપણને એવું ઘણું ખરું ડિસ્કાઉન્ટ પણ મળે છે, જેના કારણે આપણને પૈસાની બચત પણ થાય. એ પણ મેં તો અનુભવ કર્યો છે. તમને પણ એવું લાગે છે કે ઓનલાઈન પેમેન્ટમાં બચત થાય છે?
ઓનલાઈન પેમેન્ટમાં એમ તો બજેટ તો ના થાય છે. પરંતુ બસ આપણને બધું કાર્ય સરળ બની જાય છે. જેમ કે લાાઈટ બિલ ભરવું હોય આ બધી બાબત આપણને ખુબ જ સરળતા પૂર્વક થઈ શકે છે. બાકી બજે તો આપડે જો કરીએ તો હસાબેની જ હોય છે, બસ. તો આપણને કાર્ય સરળતાથી થઈ શકે છે.
એ એટલે તો કે ઓનલાઈન પેમેન્ટ ન ઉપયોગ હવે વર્તન સમયમાં કરવો જોઈએ, બરાબર ને?
હા, એકદમ બરાબર વાત છે.